કન્ટીનું કન્ટીનું
બે મિનિટ તમ બોલોન બીજું કઈક
એ જ તે કે આપડે ઈ પોઝિટિવ એનર્જીને એટલે ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી જાઈ ક્યાંક ને ક્યાંક કાઈક ને કાઈક નાના મોટા અંશે આપણને ખબર પડે કે આપણી આસપાસ ધાર્મિક વસ્તુઓ છે.
હાંભળો હવે તો પછી એ જે હતા ને જે કામવાળા તો એમને કીધું કે મેં આઈતના પૈસા ચોરી કર્યા હતા ને એવું તેવું તો પછી એમને નતું જ દેખાતું અઠવાડિયા સુધી નતું દેખાય્યું એમને અને પછી જયારે પૈસા અ પૈસા તો નઈ મૂકી ગયા પણ માફી ને એવું બધું માંગી ગયા અને બાએ કીધું કે આવું કર્યું હોય ભૂલ ચૂક મા તમે તો એવી માફી માંગી લેેશોન તો કદાચ આપી હો દે ભગવાન એ એવું કરે તો પછી એમને આંખમાં એમ કે દેખાતું થઈ ગયું તું, બે વીક પછી.
હમ.
એટલે હવે ખબર ની હાચું જુઠું પણ એવું હોય શકે એવું થયું છે અમારી ફેમિલીમાં. મેમ્બલી કે મે ભી જઉં ને ત્યાં તો ત્યાં અગરબત્તી કઈ એવું હલગતુ ના હોય પણ તો એ મને એવી સુગંધ આવે બોલો. અગરબત્તી ની સેમ તું સેમ સુગંધ આવે પણ એવું કેમ એવું તો મને એવું એ નઈ ખબર, મને એવું ફીલ થયું તું બે ત્રણ વાર થયું તું.
ના એટલે કાઈક ને કાઈક એવું હોય જગ્યા નું એ પ્રમાણ પ્રભાવ હોય નેગેટિવ એનર્જી પોઝિટિવ એનર્જી તરીકે જગ્યા આપણને ફીલ કરાવે કાઈક ને કાઈક.
હા.
એવું પણ હોય શકે છે ઘણી વાર. પણ અમુક જગ્યા પહી એવું વધારે પડતું હોય એવું તમે આજુબાજુ વાતાવરણ હોય ને તો પછી અમુક વાર અન શ્રદ્ધામાં બનખાનું આવે જે તમે ક્યો એ હોય શકે ખરા.
હા, એટલે જો પર્સન પર પર હું કેવાય માણસ પર કોઈ દિવસે એવું નહી વિચારવાનું કે આ માણસ કેવું માતાજી આવે છે. હેને એવું બધું એવું બધું મન તો નઈ લાગતું કે રિયલ હોય કેવું એવું તો હવે આપડે એટલા બધા પ્યોર નહીં કે માતાજી આપડી અંદર આઈ જાય. મે આપના નહી તો ત જેમ કેવાય ઋષિ મુનિઓ બધા તપસ્યા ને એવું બધું કરતા હતા તો એમનેમ થોડી ના કરતા હોય. મને એવું થાય.
ના એટલે બરાબર જ છે જે તમે કીધું એમ ભગવાન તો નઈ પણ એક રાક્ષસ ઓલા કેમ રાક્ષસના ખરાબ માં ખરાબ વડી વસ્તુ હોય તે આપડામાં નો આવી શકે કેમ કે એટલું પવિત્ર તો આપડું શરીર એ નથી કે રાક્ષસ એ આપડા શરીરમાં એને એટલે પવિત્રતા એ સમય એ હતી કેમ કે એ વાળા કેમ ભોલાનાથના ભગત હતા.
હા તો બીજો ટોપિક તમે બોલો છ.
બીજો ટોપિક અ હમ્મ ઇલેક્ટ્રિક વાહનો વિશે
ઇલેક્ટ્રિક વાહનો વિશે
આપડે આપણું ઇલેક્ટ્રિક વાહન ઇલેક્ટ્રિક વાહન અને જે આપડે પેટ્રોલ ડીઝલ થી ચાલે છે એ બેમાં
ડિફરન્સ માલકે હા એટલે જો એક વાર પેટ્રોલ ડીઝલ વાળું તો હારું મીન્સ કે મને એમાં એવું વધારે ગમે કે અવાજ આવે કોણ બુલેટ હોય તેનો અવાજ આવે મને એવું વધારે ગમે જયારે ઇલેક્ટ્રિક હોય તેનો અવાજ ના આવે પણ બેનિફિટ ઇલેક્ટ્રિક વાળામાં વધારે કે આપડણે ચાર્જિંગ કરી શકીએ ને આ ઈંધણનો બચાવ કરી શકીએ પેટ્રોલ ડીઝલ અને બીજા યુઝમાં થાય તેમાં કરી શકીએ એમ
બરાબર છે બીજા એક ખટલા ઘણા બધા છે અને તમે જે કીધું કે અવાજ ન તો અવાજમાં તો એવું છે કે તમે અત્યારે ઘણા એવા સોકેટ એના આવે છે કે તમે ગાડીમાં લગાડીજો ને ઇલેક્ટ્રિક ગાડીમાં અને પછી એ ઇલેક્ટ્રિક સ્પીકર તો માય ડિફોલ્ટ એ કંપની વાળા આપે જ છે અચા ઓટોમેટિક તમે પેલી વાર આપો તમે જો ને એ પ્રમાણે સાઉન ક્રિએટ ઓફિસિયલ એન્જિન નો અવાજ નો આવે. એ પેટ્રોલ કર્યો ન હોય એટલે પણ એ રીતે થઈ શકે કે ઓપ્શન છે એવું અને બીજું એવું છે કે આપને પેટ્રોલ ડીઝલ તમ કીધું એટલો બચાવ થાય છે અને ઘણું બધું સસ્તું પણ ઇલેક્ટ્રિક હોય એટલે એક તો આપડણે જો ધારો કે ઘરમાં સોલાર હોય તો આપણને હું ફ્રી બરાબર થઈ ગયું છે
હા સોલર હોય એટલે
અને બીજું એક એનું ડિશન હોય છે કે બેટરીથી આ ચાલે છે આપ લીથી એમ બેટરીનો પોસ્ટ ધીમે ધીમે વધે છે અને એનું જે સાયકલ એમાં સાયકલ ઉપર હોય એની ગમે સાયકલ ફિક્સ ધારો કે ત્રણ હજાર સાયકલ છે ચાર હજાર સાયકલ છે સાયકલ કમ્પ્લીટ થઈ ને પછી બેટરી ડેડ થઈ જાય પછી એમાં બેટરી બીજી રીયુઝ ન કરી શકાય આપણે
અચ્છા બરાબર
ઝીરો થી હંડ્રેડ હંડ્રેડ જિરો ને એક થઈ રીતે
મેં તો મારી એક ફ્રેન્ડ હતી તે મને એ પણ એવું કહેતા હતા કે આમ ઇલેક્ટ્રિક ગાડી અ ગા આવી રીતે લે લોકોને બ્લા છે તો ખબર નઈ હવે હાચું જૂઠું
એટલે હિટિંગ હિટિંગ નો ઇશ્યુ રે બેટરી હોય ને અ એટલે ઉનાળો છે આપણે કદાચ એમાં ચાર્જિંગ કરીને વધારે આપડણે ચલાવ્યું હોય તો હિટંગો ઇશ્ય નહી પણ તો ઘણી બધી એમાં પ્રોટેક્શન નહી આવી જાય
હમ અ મેં પૂછ્યું બીજું જો પ્રાણીઓ બોલી શકે તો શું થશે
શરૂઆતમાં તો મને એવું લાગે ત્યાં સુધી એવું થાય શકે પેલા આપને છે ને આપડે કેમ બોલી બોલીને બીજા કોઈકને હેરાન કરતા એ રીતે આપણને હેરાન કરશે પ્રાણીઓ હ કેટલાય વર્ષો વર્ષની એની આપણી ઉપર દાહજ હશે. કે માણસો એ અમારા પરિવાર સાથે ને કેટ કેટલું બુરાઈ કરેલી છે નુકસાન કરેલું છે. શું કેવું તમારું
એવું જ કે જો આ બધા મીન્સ કેવું કેવાય મરઘા એને બધાને કાપી નાખે તો એ જયારે કાપતા હશે. અને પેલા જોર થી બુમ પાડી શકે કે ના મને આવું ના કરો. એટલે એ લોકોને કદાચ માણસને એવું થાય કે ના મારે આવું ના કરવું. એવું મારી જેમ જ છે એક પ્રાણી જ છે હવે બોલી હો શકે છે એટલે વધારે એવું ફીલ થાય કે મારો કરવું જ ના જઈએ.
બરાબર છે હમણાં તે એક વિડિયો આવ્યો હતો. એ એક બકરીનું હતું અને બકરીને એક એડોપ્ટ કરી દધ કીધું કે આ બધે બધું એક જે સમુદાય છે જેનું. એનું પોતે ડેવલપ કરેલું પ્લાન છે જ્યાં જવા જોએ એનું નામ નથી લેતા આપડે મીમ અત્યારે કે બનાવે ઇન્સ્ટાગ્રામ આખ મીમ આવ્યો બકરું પછી બોલે હું તો અહીંયાથી નામ નથી લેવું ખોટ રિજેક થાય.
રીલસ જોઈ હતી ઇન્સ્ટાગ્રામ માં
હા
એટલે એમાં તો એવી રીલ બનાવે છે બધા કે નીતા અંબાણી એ આવીતે એટલે મેં તો રીલ ની વાત કરું છું કે એવું નીતા અંબાણી એવું બોલતા હતા. કે મેં કઈ એમનું કયું છે પેલું?
જે જે હોય આપણેે અહીયા સ્પેસિફિક નામ નથી લેવા જરૂરિયા
પણ આમાં એવું નહી અમે તો રીલ ની વાત કરું છું.
તોય રીન ની વાત કરય આવ સ્પેસિફિક માણસ ના તો નામ આવશે ને એની કરતા નામ લેવા કરતા કોણ રિજેક્ટ થાય આપણે દસ મિનિટ વેસ્ટ થાય એવું.
હા ચાલો બીજો ટોપીક બોલો. મેં નહીં બોલવાની મે તો બોલી હશે તમારે બોલવાનો.
છેલ્લો ટોપીક મારો જતો ને કે રેન્યુ બને. કયો ટોપિક હતો તમારો? મારો હતો એટલે હા હાકે હા ઓકે બરાબર બાય મિસ્ટેક ભવિષ્યમાં રોબોટસ માણસની જગ્યા લઈ શકશે કે નહીં?
હમ લઈ શકશે એમ તો કેટલાક અંશે પણ કેટલાક અંશે નહી લઈ શકે. મતલબ કે જો આવું કામ કરવામાં કચરાપોટું એવું બધું કરવામાં લઈ લેશે સેપ પછી આવું પ્રોડક્ટિવિટી વધ કરવામાં લેશે. પરંતુ જે ફિલિંગ્સ હોય કે મમ્મી પપ્પા જે આપને પ્રેમ આપી શકે એવું રોબોટ આપણને એવી ફિલિંગ ના આપી શકે એવી ભાવના ના આપી શકે.
બરાબર
એટલે ભાવાત્મક ક્રિકે ભાવાત્મક ક્રિકે શું?? તે હું નહી આપી હકે. પણ નવી રીતે કામ કરવાની બાબતે તો એ જશે આપણી જગ્યા નોકરી એવું કે છે હમણાં લઈ જશે એવું
બરાબર છે એટલે તમે કીધું એમ કે પ્રોડક્ટિવિટી કે કઈક જ્યાં મગજનું કંઈક કામ કરવાની હોય. તો એઈ જગ્યા એ લઈ શકશે. પણ એઝ કે ફિલિંગમાં કેવાય આપણે એમાં એ ન લઈ શકે તો બરાબર વાત છે કેમ પોતાની પોતાની અંદરની જે ફીલિંગ અંદરથી આપને ફીલ થાય એવું એને નથી થઈ શકતું એટલે
હમ
પણ એ અમુક અંચિત લઈ શકે મે આપડે જે અત્યારે ઘણી બધી એઆઈ ના લીધે સોફ્ટવેર એન્જિનિયર બધાની જોબ જાય છે તો એ જોબ જાશે એટલુ જ અંશ છે રહે કે વધારે ન લઈ શકે. હ
હા એ તો છે જ.
તો પછી કયો ટોપિક નેક્સ્ટ.
હા ખ તો તમે તમે જીવનમાં સૌથી મુશ્કેલ નિર્ણય લીધો કયો હોય? કયો નિર્ણય લીધો છે નિર્ણય?
અત્યારે જ વાત કરું તો અત્યારે એક મુશ્કેલ નિર્ણય કેવાય પણ થોડક અમલીશ ખવાનો નિર્ણય કહેવાય. અત્યારે જ તે મને ઓલરેડી એક જોબ લાગી ગઈ હતી, પણ મેં રિસ્ક લીધુંને મને જોબ કરતા વીસ દિવસમાં વધારે ઇન્ટરેસ્ટ ગયો તો. અત્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. એટલે એક કામ કેવાય કે એક બાજુ તો લાઈફ સેટલ થઈ ગઈ તી, ત્યાંથી પાછો કઈક રોમાંચક લાવવા માટે ઈ નેવા બિઝનેસ સ્ટાર્ટ એક રિસ્ક મયલુ છે.
બરાબર છે.
તમારું શું કેવું છે?
મેં તો એવા મિક્સ ભરેલા કે ટ્વેલ્થ પછી મેં એવું લીધો હતો નિર્ણય. યુ પી એસ સી ક્રેક કરવાનો પણ પછી મને ખબર પડી કે ના માર થી નહી થાય. એટલે પછી મે પછી મારા બી બી એ નું હતું, બિચારાતા પણ મારા ઘરના બધા કે તું યુ પી એસ સી કર કર કર એટલે પછી મેં લઈ લીધું. બધાની વાત માનીને એમ. પછી મે પછી પાછા લઈ લીધા પણ એ, રિસ્ક તો ના કેહેવાય પણ ખબર નહી આવે. એવા તો રિસ્ક મેં બીજા નોર્મલી રિસ્ક લીધા છે પણ આટલો મોટો રિસ્ક નહી લીધો હજુ.
બીજાની વાતમાં આવીને તૈયારી શરૂ કરી દીધી હતી, વાત એવી હતી.
હા હતી તો?
ના બરાબર છે થાય ઘણી વાર એવું થાય અમારે એકવાર ટ્યુશનમાં એવું હતું કે જે ડિપ્લોમામાં ટ્યુશન મળે ને ત્યારે ડિપ્લોમા નવો કોર્સ એની સાથે પાઈથન નો કઈક બવ મોટો એક કે સેર કઈ નાખું હતું અને એને કોર્ષ એનો આપ્યો હતો. પાઇથન લેન્ગવેજ નો, મશીન ડેન્ડિંગ આવે તો વર્ષ સર એમને એટલા ઓલા ઇન્સ્પાયર કર્યા ને કે બાટલી માં અમને ઉતારી ગયા ટોટલ. અને એને ખોટે ખોટા કોર્સ અમાં નહોતો લેવો તેમ અમને લેવડાઈ દીધો અમને ખબર જ પછી અત્યારે ત્રણ વર્ષ પછી ખબર પડી બાટલીમાં ઉતરી ગયા નોતો લેવાનો કોર્સ. હમ
એ એવું થાય જ છે બધા મીન્સ કે આપણને ખબર ના હોય કે આપણને હું કરવુ છે. મને પણ એવું હવે મને ખબ પડી કે મને સેમા ઇન્ટરેસ્ટ છે સેમા ઇન્ટરેસ્ટ નહીં એમ.
ના ઘણી વાર એ હોય કે જે લોકોની સેલને એટ ટેકનિક રીતે હોય કે આપણને છે ને ત્યારે એવુ જ થા નાના લઈ જ લેવો જોઈ આ બરાબર જ છે.
હા.
એટલે ગમે એ વસ્તુ સેલ કર હોય કે કોઈ આપડે આજુબજુ પણ પછી મે જે હમણાં જ તે પંદર દિવસથી તો ગમે એ વસ્ તુ આપડે કઈ ખરીદવા જઈએ છીએ. કઈક નવી સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારે પેલા એક દિવસ વિચાર્યું પહિ તરત એક જ દિવસ માં નિ ની લે એમ એની કરતા થોડો બે ત્રણ દિવસ વેઇટ કરવાનો એ તમારું મગજ સ્ટેબલ થઈ જાય ને તમને ખબર પડે આની કરતા બીજું કઈક વિચાર્યું તું એ શક્ય છેન ઈ હારું હોય શકે એનાથી.
ને આપડે ખોટા ડિસિઝન લઈએને તો પછી કઈક તો એમનેને શીખવા મળે મને તેવું મળ્યું છે કે ના મારે મેં લીધો હતો તોય મને ખબર પડી કે મા હું હોબી છે કે મારે પોતાની જાતને તો મે ઓળખતી થઈ એમ.
ના એ અનેને આ થોડું બેસ્ટ ડિસિઝન લેવું હોય ને તો એ કરી શકાય કેમ કે પછી એક વાર તમે એક પ્લાન એમાં ગયા પછી તમને તમે વેટ બે ત્રણ દિવસ વિચારો પ્લાન બી સીન ડી એ પણ છે પછી એમાંથી જે બેસ્ટ ચુઝ કરો તો વધારે બેનિફિટ આપણને આપે એમ.
હમ્મ, જો તમને અવકાશમાં ફરવા ન ટક મળે તો જશો?
જરૂર અવકાશમાં તો મળને તો જવાય જ પણ અવકાશ કરતા વધારે દરિયા નો વધારે ઇન્ટરેસ્ટ છે દરિયામાં જે અમું પિક્ચર મુવી માં જોઈ
તો જવાય ને દરિયામાં ડાયરેક્ટ જતો રહેેવાનો એમાં કઈ બહુ મોટી વાત નહીં
એટલે પણ એવું જોયું નથી કોઈ મોવીમાં જોયેલું છે કે અંદર વોટર એમ એની ઊંડાઈ બહ વધારે છે અને એમાં પ્રાણીઓ બહુ અલગ અલગ જાતના નવા એમાં જોવા મળે છે
એટલે મનુષ્યને પણ એક પ્રાણી જ કેહેવાય કદાચ ખબર ના હોય તો
એ બરાબર છે બરાબર છે પણ તે અંડર વોટર પ્રાણીઓ જે હોય છે એને જોવા ખાસ એ
બરાબર
એ રીતે
પણ મેં અવકાશ નુ પૂછ્યું છે મેં પાણી નુ નહીં
ના અવકાશમાં જાવા મળે તો નો જાત બસ તમે કયો
હ આપડી મિનિટ વધી ગઈ
ના ના હજી ત્રીસ સેકન્ડ છે તમારે જવાબ મળી જશે
માર તો જવું છે મે તો બધા અવકાશમાં પણ જવું છે પાણીની અંદર પણ જવું છે
બરાબર છે પ્લોટ નથી લઈ લીધો ને કયાય બીજા દેશમાં
લઈ લીધો છે ચંદ્ર પર
હા એટલે ઘણા બધા સ્કેમ હલતા હતા જ્યાં કોઈને જમીન નથી તોય ઇ ન્યા સેલિંગ કરે છે
હાર ચાલો મુકો હવે